હલો.
હા અવાજ આવે છે મારો.
હમ, મન તો આવે, તમને.
હા, આવે.
હ, પ્રોપર આવે ને?
હા ઓકે
હ તો આપડે શું વાત ચાલતી હતી કે ટ્રીપ ઉપર આમ જાઈએ તો તમને શું તમારું શું મત છે? હા કમ્ફર્ટેબલ કે બજેટ શું ક્યો છો?
કમ્ફરટેબલ એમ
હા.
હા જો હું કેવું છુ તો જો જો મારી વાત સાંભળો. હલો તમારો અવાજ થોડોક તમારા અવાજ થોડો કપાય છે. મારી વાત સાંભળો. છે ને અમે એક વાર ગયા તા ને મતલબ અમે બે વાર ગયા તા એક વાર પહેલી વાર જયારે ગયતાને અમે. પેલા મતલબ અમે નાના હતા ને ત્યારે ટ્રેનમાંને એ રીતે જાતા. તો મહારાષ્ટ્ર જતા ને તો અમારે ટિકિટને એવુ કન્ફર્મ ન હોય ને તો ઉભું ઉભું જવું પડતું ને કેટલીક વાર તો અમારા પપ્પા ને ઉભા રેતા અમને તો બેસ પણ જગ્યા મળી જાતી. તો એવું બધું થતું તો ત્યારે એમ લાગતું કે આમ આપડે એમ જરિક વ્યવસ્થિત વ્યવસ્થા હોય તો સારું લાગે એમ.
હવેતો અમે ઓમ આપડે આપડું પ્રાઈવેટ વેહકલ લઈને જાય ને તો જ આમ મેળ આવે એવું ન કર પેલા તો આમ બધા મતલબ ટ્રેનને એવું હોય ધક્કામુક્કી એટલી થાય ગરમી એટલી થાય. એમાંય સ્વચ્છતા તો એવુ બહુ કઈ બધી હોય જેવ પોસિબલ નથી ઘર જેવું તો ન હોય. અને આપડું પ્રાાઈવેટ વ્હીકલ એવું ના હોય ને તમારે શું કેવું છે કે? હાલો.
હાલો
તમારે શું કેવું છે હા આવે છે
આપડે પ્રાઈઇવેટ વેહિકલ લઈને જાય તો થોડું કોસ્ટલી પડે પણ આમ થોડી મજા આવે કે આપડા ટાઈમે જ્યાં જાવું હોય ત્યાં આપણે ઇઝીલી પૂગી શકીએ.
હા અને આપડે જ્યાં ઊભી રાખવી હોય ત્યાં ઉભી રાખી હકીએ એમ.
રેસ્ટ માટે ઉભી રાખવી ત્યાં ઉભી રાખી, નાસ્તો કરવો હોય કાય અને આપણે બસ માં કે ટ્રેનમાં કે જતા હોય એમાં કેવું થાય આપડે એના ટાઈમ ઉપર હાલવું પડે એ જ્યા ઊભી રાખે ત્યાં રોકવું પડે બ્રેકફાસ્ટ ને એવું કરવું પડે.
હા ઈજ ને ઈ લોકો ચૂઝ કરો હોટલ ન્યાં રહેવું પડે આપડેમાં આપડે આપડી રીતે ગયા હોય તો કે જો આપડે વિઆઇપિ હોટેલમાં જવુ હોય તો ત્યાં જાય શકિએ. કે પછી બઉ આમ કોસ્ટલી ના આવે એવા હોટલમાં જવું હોય પણ સારું મળતું હોય ક્વોલિટી ફૂડ તો ન્યાય જઈ શકે.
હા. અને આપડે ટાઈમે જ્યાં પૂગવુ હોય ત્યાં મેન તો ટાઈમે ટાઈમે પૂગી શકીએ આપણે.
હા અમુક અમુક તો ટ્રેનને ટ્રાવેલ ને અમુક જગ્યાએ તો એટલા સ્ટોપ એટલી બધી વાર રાખે ને કે એમાં એટલા આપડે બહુ ટાઈમ પાસ થય જાય.
ટાઈમ અત્યારે તો ટાઈમ નુ બહું ટાઈમ આપડે કેમ આમ બચાવી શકે એ જોવા મળ છે.
હા એ જ નને એ તોમેન છે
હા શું જમી લીધું તમે
હ ના જે એમ નથી મેં થોડી વાર પેલા બિસ્કીટ ખાધું એટલે હ મને ભૂખ નથી
ઓકે
હમ
ઓકે
તમચેમાં
હા અમે જમી લીધું છે પાણીપુરી
લે પાણી પૂર જમની આવ
હા બનાશ તો થ પછા ફ હું બસ માં લઈ લ તો બસમાં મોકલા છે ને તો જમે લે
એક વાત કું
હા તો
અમારે અમદાવાદ વાળું ભાઈ છે ને
હા હા
ત મોડકો છો
હા
ત્યાં બહુ બારું ખાતું ને પડીકાને એવું એને ફૂડ પોઈઝન થઈ ગયું તું તમે બહાર ન ન ખાવ બહ
પાછ જમતો જ નથી બઉ આટું ત્યારે એક બાર ગ આવ ને ત્યારે જમ છું
એવું
હા
બરાબર તો વાંધતોો ન એવય તો ઘરેથી લઈ જવાય તમારા વાઈફને કેવાય બનાવી દે હમ હ
હા હા
હમ
પેું આવતા છે મારા ગામેડી ગ
શું
અમારા ગામ બાજુ ચાલ તો આપડે બધા મળીએ એ સાથે કીધું ને હણાં ભેગાને ઈઠિયા ને
હા પણ તમે જેત્યારે બાર છો તો કેમ હું તો આવું
હા એજ છે
તમ પાાછા ક્યા ર
ત્રણ દિવસ માં આવતો રહેે બે સાત ત્રણ દિવસ
તો હું વિચારતી હતી આ અઠવાડિયે તમારા ગામડે આવવાનું તો ના આવેો ને આસન હમ
ના ના ના આવતી એના પછીના હા અત્યારે આઉટ ઓફ
હ પણ તમે કતા હતા કક તમારી જોબ ફિક્સ થઈ જશે તો થોડી તમે આવશો
તો ટુંાયુક થશે ને
બરાબર
હા હા
તમ મુંબઈ ગયા છો? હા જાવ છો ને?
હા
તમા તમાર મામા ને કીધું?
ના ના પાછી બધા મળીને પાછા ના કોઈને બી નથી કીધું બધાને મેં અમદાવાદ સુધીનું જ કીધું છે.
એવું છે તમે ફઈને કેતાતા ને કાલે ફોનમાં તમ મને કેતાતા.
હા એમ તો મેં બધાંને કીધું છે પણ મેં એમ કીધું છે કે ફાઈનલ જાવાનું નક્કી નથી.
એવું છે બરાબર.
હા
હમ
વરસાદ છે તમારે ત્યાં કેવોક છે વરસાદ?
હા આજે તો તો સવારે થોડોક હત તો બપોરે પણ બપોરે તો બહુ હતો એમ તો. પછી અત્યારે તો નથી કાય પછી હા સાંજે નથ ખબર કેમ કે રૂમ બંધ કરીને બેઠા હોય રૂમ બારી એટલે બઉ ખબર ન પડે કાઈ
તમારે ત્યાં વરસાદ કે કાઈ છે?
ના ના વરસાદ આયા છે જ નહી બહુ તડકોને એવો પડે છે ગરમી બહુ થાય છે.
ઠીક અમારા તો અહીંયા હતો.
તે અહીંયા ગરમી પડતી હોય ને એવી
હા હા તો ગરમી હોય તો ગરમી જ થાય ને.
હા પાછા એક તો અહીંયા રેવાય નહીં કાંઈ
હા એ વાત તો તમારી સાચી પણ તો બય તમે ટેવાઈ ગયા ને એસીમાં એસીમાં હવે તમને ફાવે ને
હા એ છે હમણાં એક ભાઈ આવ્યા પટાવાળા
હા
ઈ લોકોએ કેવડુ પોસ્ટિંગ આપ્યું અમને કે બસો એસીનો પટો એટલે આપડે તો શું કંઈક કે આપડા પટ્ટાવાળા આવે બેલ્ટ ના બાંધતા હોય કમરે
ઓ ઈ પટાવાળા હું ઓલા પટાવાળા હમજુ.
હા ના ના એ નહીં. હું ઓલા બેલ્ટ વાળા ઈ આયવા તો કે તમને કોલિટીને એવું દેખાડવા આ જોવા આ ત્રણ થાય. આમ થાય તમને કીધું હા કોઈ વાત નહીં પછે નો પ્રાઈઝ શું છે શું થાય. બસો એસી રૂપિયા મેં કીધું એટલા તો નો પોષાય અમારે અમે એટલા બધા પૈસાવાળા નથી અમે તમારી જેમ જ રહીએ તો કે કોઈ વાંધો નઈ ઓકે તો તમારે કેટલા આવા પોસાશે. મેં કીધું અમે તો સો રૂપિયા વાળા અમે તો સો રૂપિયાવાળા સો રૂપિયાના પટ્ટા પહેરવાવાળા હઇ તો કે કોઈ વાંધો નઈ કે મને પેલા કે કે દોઢસો આપી દો મેં કીધું ના ના ભાઈ એટલી આ મોંધ તાકાત જ નથી એટલા એમ પછી કેતા ચલો ઈ કે તમારું એ નઈ ને અમારું એ નઈ એકસો વીસ આપી દો પછી એને બસો એસીના એકસો ને વીસ રૂપિયા લીધા તા.
વાહ! વાહ! તો તો હવે બધે માર ભેગા તમે જ આવજો કપડાં લેવાને બધુએ
હા હવે ઈ વચમાં કેવડું જેને એકસો વીસ માં આપ એને એકમ પોષણો હોય છે કઈક લોટ હોય છે તો એને એકસો વીસ માં હોય છે ને.
હા એ વાત તમારી સાચ છેુ. પછી તમે લીધો કે શુ
હા લીધો મેંને મારો ફ્રેન્ડ હતો ને બે એક એક લીધો.
વાહ વાહ
છેમ મસ્ત હારો હતો ગમે દિવસ લઈ ગ
બરાબર ક બીું મમ તો ંદર આવ અત્યારમાં
ઓ હમ
હમ
અ ચખોલી તમે કઈ કામ કર્યું હતુ.
હા કર્યું હતું ને
હ એટલે તમે થાકી ગયા હ છો.
હમ
એવુ માણસ જે આમ કામ કરતા હોય ને અચછા જેમ કામ વધારે કરતા હોયલવુ. અચછા
તમને નિંદન ન થ આવતુ.
હા વાચ ક કઈ કામ હ ખડુ.
હમ
તો
તમારો અવાજ નથી આવતો હોડખો.
આવે છે પ્રોપર આવે
હ મોબાઈલ છે ને મોઢા પાય જે રાખીને બોલો એટલે
ઓકે આઈવ બરોબર હવે.
હા અ
ઓકે બે ગ ન વા સાતો ને કઈ
નહી નહી.
ઓકે
હમ શું કે જતો
ઓ
એમ ત કામ ન કે તો તમે કે બઉ મેં બહુ જ કઈ કામ ન કર્યું ક
તમે આજ બઉુ કઈ કામ નથી કર્યું તો આમ. મને એમ સીધુંમ સુ છે એટલે મ સી નીર નઈ આવી જ
ઓ મને તો આમ સુુંતા ભેગા આવી જાય હું તો અત્યારે શું તો મને અત્યારે આવી જશ
હા એજ છે તોચાવશું
ના ના હજી તો વાર એમ તો હજી તો ઘણી વાર
હા સાચ નલ ન કેવલોો વપરાશ કેવડું સાથે નહી કર વિચાર્યોમાં કેવડું પ્રેટ પેટ્રોલ ને ડીઝલ કે સીએનજી ને ઉજવતું હોય છે.
હા એ વાત તમા મારી સાચ છે. હું તમને બે મિનિટમાં ફોન કરું પાછો.
ઓકે કોઈભાર
હવેયાન ડક ચૂતો તમારો
હા હા હા
હા બાઈ.